નમ કે હલો,
હલો
હા મિત્ર અવાજ આવતો છે?
આવાજ આવે છે મિત્ર
હા મિત્ર કેમ સુું મિત્ર
બસ મજામાં. તમે કેમ છો?
હા મિત્ર હું પણ મજામાં છું. શું કરો છો મિત્ર?
કશું નથી મિત્ર હવે વાંચું છું.
તો મિત્ર તમારા પાસે થોડો ટાઈમ હશે તો હું તમારા પરથી હું મારો જે ટોપિક છે એના રિલેટેડ હું થોડી તમારા પરથી માહિતી લેવા માંગુ છું. તો શું તમે થોડી મને માહિતી આપશો?
ચોક્કસ. તમે કઈ શકો છો. બિંદાસ.
હા મિત્ર તો મારા જે અ વિષય છે એનું નામ છે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ. તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલના સમયમાં આપણેે જોવા જઈએ તો જે અ મોબાઈલ છે કે પછી જે સોશિયલ મીડિયા છે. એ ખુબ જ ચાલી રહી છે કારણ કે હમણાં આપણે જોવા જઈએ તો અ વિદ્યાર્થીઓ કે પછી કોઈ પણ જગ્યા જાઓ તો મોબાઈલ તો કોઈ માણસો પર હોય જ છે. ને એનાથી એ લોકોનું જે જીવન છે એ જીવવા ખુબ જ મુશ્કેલ છે. અને આપડે જોવા જઈએ, તો એમ તો આ જે સોશિયલ મીડિયા છે ને મોબાઈલ છે એ ખુબ સારી વાતો છે, ખુબ ખરાબ વાતો છે. તો મિત્ર તમને શું લાગે કે આપણે જે મોબાઈલ છે એની થોડી સારી બાબતો છે તે તમે મને જણાવશો?
હા મિત્ર આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા જોઈ તો આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. સવારે ઉઠતાની સાથે ઘણા લોકો સૌથી પહેલા પોતાનો મોબાઈલ ચેક કરે છેને મિત્ર. વોટસપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જેવી એપ્લિકેશન વગર ઘણા લોકોને દિવસ અધરો લાગે છે. ટેકનોલોજી ના વિકાસ સાથે મોબાઈલ આપણું જીવન મત સરળ બનાવી તો રહ્યું છે પરંતુ એના લીધે નુકસાન પણ એટલું જ થઈ રહ્યું છે. મિત્ર મોબાઈલ દ્વારા આપણે કોઈ પણ તરત જ ફોન કરી શકીએ, મિત્ર મેસેજ મોકલી શકીયે. ઓનલાઈન અભ્યાસ કરી શકીએ છીએ. દુનિયાભરની માહિતી મેળવી છીએ મિત્રો મોબાઈલ અને શોષિયલ મીડિયા આજના આધુનિક યુગની એક મોટી ભેટ છે તેના કારણે સંદેશ વ્યવહાર પણ થાય છે મિત્રો. તો. હમ. તેમાં મિત્ર આપણા આપડી જાત પર આધાર છે કે મોબાઈલ મતલબ આપ
મોબાઈલ આપણને એ કરે છે. આપણી સ તેટલું આપ વા પૂર્વજન સ્ટુડન્ટો કે લોકો છે કે જે દ મોબાઈલમાં. ખોરવાય જાય છે. દિવસભર દિવસ ના દિવસભર આપણે આખું આખ જે જે મોબ મોબાઈલમાં જ ચલાવે છે તો બીજું. ધ્યાન. અને જોઈએ તો કોરોના સમય દરમિયાન તો મોબાઈલ અને ઇન્ટરનેટના કારણે આટલું અભ્યાસ ચાલી રહ્યું હતું ને કે વાત જ જવા દે મિત્ર. વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શક્યા હતા. આજે કોઈ પણ વિષય જાણવું હોય તો મોબાઈલ થોડા સમયમાં જ મળી ર જાય છે. સોશિયલ મીડિયા લોકો પોતાની વાત કરવાની અને નવી તકો મેળવવા એક સારું માધ્યમ બની ગય છે. પરંતુ એજ તકે બધા મોબાઈલ વાપરતા નથી મિત્ર. તો એ વિશે તમારે શું રાય છે મિત્ર?
હા, મિત્ર તમારી વાત તો સાચી છે, કારણકે આપણે જોવા જઈએ, તો હાલના સમયમાં જે વિદ્યાર્થીઓ છે, એમને કઈ પણ જે પ્રશ્નો કઈ થાય કે કઈ જાણવાનું હોય, તો એ મોબાઈલમાં જે અમુક એવા ટૂલ છે, એઈ ટૂલ છે જેવા કે ચેટ જી પી ટી, જૈમિની ગૂગલ એવા પર સર્ચ મારીને પોતાનો જે પ્રશ્ન હોય છે એનો ઉકેલ મેળવે છે, ને તમે કીધું કે એ કે એક્ઝામ સમય હોય કે જે કોરોના કાળમાં જે એવો અમુક સમય હતો કે ત્યાં જે વિદ્યાર્થીઓનું જે ભણવાણી હતું એ અટકી ગયેલું હતું, તે સમય દરમિયાન જે મોબાઈલનો ઉપયોગ એ ખૂબજ થયેલો હતો, ને કોઈ પણ જે માહિતી હોય કે જે સરકારે કઈ માહિતી આપવાનું હોય બધા નાગરિકોને તો સોશિયલ મીડિયા દ્વારા એ લોકો બધા નાગરિકોને કે પછી મોબાઈલ દ્વારા આમના ત મે કીધું તેમ બધું ઓનલાઈન જ થાય છે બધું, જોવા જાય તો બધી માહિતી થી આપડે મોબાઈલ પર, કે સોશિયલ મીડિયા ઉપર, ટીવી ઉપર મળી રહે છે, તો સરકાર એના મારફતે જે કઈ પણ એવી જે માહિતી હોય એ બહાર પાડવામાં આવે છે, ને મિત્ર અમણા આપણે જોવા જઈએ તો જે બધું છે તે ઓનલાઈન જે પ્રોસેસિંગ છે તે બધી ઓનલાઈન થઈ છે, ને તમ મિત્ર ખબરજ અહે કે આપણે હમણા નોર્મલી કોઈ ફોર્મ ભરવાનું હોય, હોસ્ટેલ ન ફોર્મ ભરવાનું હોય, કઈ પણ એામ ન ફોર્મ ભરવાનું હોય તો તે પહેલાના સમયમાં આપણે જોવા જઈએ તો જે અમુક ફોર્મ ભરવાનું હોય ત્યાં જઈને આપણને ઝેરોક્સ કરાવ પડતો હતો, ત્યાં ફોર્મ ફિલઅપ કરવા પડતો હતો, પણ આજના સમયમાં આપણે જોવા જઈએ તો જે બધું ઓનલાઈન છે જે મોબાઈલમાંની અંદરજ આપડે બધી ડિટેલ્સ બધી નાખી દેવાની હોય છે, ને પછી એ સબમિટ કરવાનું હોય છે તો ઓટોમેટિક જે આપડી ડિટેલ છે તે ત સબમિટ થઈ જતી હોય છે, એ વસ્તુ મને ખુબજ ગયિમી. કે આજના સમય દરમિયાન આપણને એટલી બધી ભાગદોડ કરવા પડતી નથી. એના લીધે જે આપણનો જે સમય છે એ પણ બચી જાય છે, ને મિત્ર તમે કીધું તેમ બીજી એક વાત કે જે મોબાઈલનો જે ઉપયોગ છે એ જો માણસ સારી રીતે કરે તો માણસ ખૂબજ જાયને એના ર જો વધુ ઉપયોગ કરે. તો જે માણસ છે એ ખુબજ ની ચે પણ પડી જાય, કારણકે તમે કીધું તેમ મિત્ર મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઉપર આધાર રાખે કે એ માણસ જે છે તે આગળ જઈ રહ્યો છે કે પછી પછાડી, કારણકે આજના સમયમાં જોવા જઈએ તો અમુક એવા માણસો હોય છે કે જે આખો દિવસ છે તે મોબાઈલ માં લાગી રહેતા હોય છે. જેમાં મવી, કેરીલ્સ વગેરે વગેરે બધું જોવાનું હોય છે, તો એમાં શું થાય છે કે એનો જે ટાઈમ છે તેઓ બગડ જાય છે, ને જે એની માનસિક સ્થિતિ છે તે પણ બગડતી જાય છે ને એના પછી મોબાઈલ વગર એનું કશું મન લાગતું નથી. એના કારણે પણ એને આગળ જતા પછી ખુબ જ એવી આદત થઈ જાય છે અને જે માણસ અમુક એવા હોય છે કે જે ટાઈમ ટુ ટાઈમ મોબાઈલનો ઉપયોગ કરે છે કે સ્પેશિયલ કોઈ કામ હોય મોબાઈલનું એકદમ કામ હોય તોજ એ મોબાઈલનો ઉપયોગ કરે છે, એમ આમ તેમ કોઈ ઈતર પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતું નથી, જેમ કે કોઈ અર્જન્ટ કોલ કરવાનું હોય તો એ એમનું અ કોલ કરે કઈ ડિટેલ્સ કે કઈ માંગવાનું હોય તો વોટસપ મારફતે એના કોઈ માણસ હોય એના પાસે એ એની માહિતી કલેક્ટ કરે તો મિત્ર જોવા જઈ તો મોબાઈલ એક તો ખુબ જ સારી બાબતોને છે અને ખરાબ બાબતો છે કારણ કે આજના સમયમાં જે છે તે તમે જોઈ શકો છો કે જે નાનલા બાળકો છે કે પછી અ એકદમ આપ આપણે જોવા જઈએ તો અમુક એવા મોટાઓ હો માણસો છે જેને અમુક લત લાગીલી હોય છે મોબાઈલની તો એમાં એ લોકોને જો મોબાઈલ ના મળે તો પછી પછી એ લોકોનુ આખું મન પેલું જેવું થઈ જાય નિરાશ જેવું થાય જાય ને તમને ખબર જ હશે કે નાના બાળકોને જો આપણે મોબાઈલ ની આપીએ એ માંગે માંગતો હોય તો પછી એ રડી પડેને પછી મજબૂરીના કારણે પછી આપણે એને મોબાઈલ આપવો પડે છે. તો મિત્ર એ વાતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ને આપણે મોબાઈલ ઉપર કંટ્રોલ રાખીએ તો પછી આપણે અ ખુબ જ આગળનુ જઈ શકીએ. મિત્ર તમે એવા કોઈ પગલા આપો કે જેના લીધે આપણે મોબાઈલનો ઉપયોગ ઓછો કરી શકાય. કે પછી એવું.
હા મિત્ર તમારી વાત તો સાચી છે. કારણ કે આજના મોટા મોટા યુવાઓ પણ મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય ને ઇન્સ્ટાગ્રામ છે પસી પબજી છે ફ્રી ફાયર એમાં તો ચોવીસે ચોવીસ કલાક રાતો રાત રાતના રાતના કેટલા બે ત્રણ ચાર વાગ્યા સુધી જાગતા જ હોય છે મિત એ તો એના વિશે કેવાય છે કે આપણા મન પર જો કંટ્રોલ હોય ને તો બધું જ કંટ્રોલ થાય મિત્ર કારણ કે મોબાઈલ એક એવી વસ્તુ છે કે જે આપણી જિંદગીની બરબાદ જ કરી નાખે છે એના પર કંટ્રોલ સારો રહે ને તો ભવિષ્યમાં કોઈ તપલીફ ના પડવાની મતલબ જવાબદારી તો રહેશે મિત્ર. કારણ કે મોબાઈલે પરિવાર સાત મતલબ સંબંધો પર પણ અસર અસર પાડી શકે છે મિત્ર પરિવાર સાથે વાતચીત હાસ્ય અને સમય વિતાવો પણ એટલો જ જરૂરી છે પરંતુ આજનું આજના યુવાનો એવા છે કે તેમને પરિવાર સાથે કે ખાવાનું પણ ટાઈમ નથી મળતું જો મોબાઈલમાં જોય તો. ટેકનોલોજીનો ઉપયોગ એવો હોવો જોઈએ કે જીવનને સરળ બનાવે જીવન પર કબજો ન કરે મિત્ર. તો તમારી શું રાય છે?
હા મિત્ર તમે કીધું તે બરાબર જ છે ને તમે મિત્ર તમારો જે કિંમતી સમય છે એ મારા માટે ફાળવ્યો તે બદલ હું તમારો ખૂબ-ખૂબ આભાર માનું છુ. થેન્ક યુ મિત્ર.
હમ્મ થેન્ક યુ.